એવું મારો અવાજ આવી રહ્યો છે.
અવાજ નથી આવી રહ્યો તમારો હલો.
કેમ છો મજામાં છો ને.
હા મજામાં છે. તમે કેમ છો?
બસ મજામાં છે. તો આજે આપણે બેંકિંગ અને ઓનલાઈન પેમેન્ટ પર વાત કરવાના છે. છીએ તો જેમ કે આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે ભાઈ ઓનલાઈન પેમેન્ટ કેવી રીતના વધી રહ્યું છે. તેના ફાયદા એ વધી રહ્યા છે. અને ઝડપ ઝડપ પણ વધી રહી છે એના પર તમારું શું કેવું છે.
બિલકુલ સાચી વાત છે તમારી કે આજે ઓનલાઈન પેમેન્ટ નું અ ખુબ જ વધી રહ્યું છે આપણે ગમે ત્યાંથી ગમે ત્યાં બેસી હો તો આપડે ઓનલાઈન પેમેન્ટ કરી શકયે છે ને આજે જોવા જઈએ કે ઓનલાઈન પેમેન્ટ કોને વધારે કર્યે છે ઓનલાઇન પેમેન્ટ જેવા મોટા મોટા વેપારીઓ, નાના નાના વેપારીઓ તેઓ માટે ખૂબ જ ઉપયોગી બન્યો છે કારણ કે તે લોકોને કોઈ પૈસાની નામ જરૂર હોય છે તે લોકો સીધું સીધું
પેમેન્ટ કરી શકીએ છે. પરંતુ જો અમુક વાર કે ગ્રાહક પાસે પૈસા ન હોય તો તે લોકો પણ ઓનલાઈન પેમેન્ટ કરે છે તો એ સ્વીકારે છે. આ ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ ફાયદાકારક લાગે છે તમાર શું માનવું છે.
હમ્મ તમારી વાત બિલકુલ બરોબર છે ઓનલાઈન પેમેન્ટ ના કારણે જે કોઈ બી વસ્તુ માટે કે કેરી કરવાની જરૂર રહેતી નથી ઓનલાઈન પેમેન્ટ કરી શએ છીએ
હા બૂગલ સાચ કર આજે જોવા જઈએ તો આપડણે શાકભાજી માર્કેટમાં જઈએ ગમે ત્યાં જઈએ છૂટા પેલું પર જઈએ તો આપણને કેવું કે એક એક વસ્તુ બસ ની ટિકિટ લેવા જઈએ અથવા શાકભાજી માર્કેટમાંઈએ પણ આપણને છૂટાની બહુ જરૂર છે કે એક રૂપિયા દો રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા તેમે છૂટા રાખી શકતા નથી તો એ માટે આપડે કેવું કે હ આપડે કેવું કે એના માટે આપણે તરત જ ઓનલાઈન પેમેન્ટ કરી શકીએએ તેનાથી આપને ખુબ જ ફાયદો થાય છે તમાર શું માનવ છે
તમારી વાત બિલકુલ સાચી છે જેમકે કાલની જ વાત કરીએ તો હ ગયો તો બાર મારે ઓનલાઈન પૈસા પડ્યા હતા બેંકમાં અને મારા પર કેશ હતા નહી પરંતુ સ્કેનર ના દ્વારા મેં તરત જ ઓનલાન પેમેન્ટ કરી દીધી જેના કારણે પૈસા કેટલા ખંડ બચી ગયા અને કેશ કેરી કરવા ના કારણે પૈસા ખોવાનો કેવો પણ ડર રહેતો નથી
હ તમને ખબર હશે તો પલા પૈસા ચોરાઈ જવાનો ફાટી જવાના કે સળગી જવાનો ભય રહેતો હતો પરંતુ આજે ડિજટલ પેમેન્ટ ના કારણે એ કોઈ ડર રહેતો નથી આપણે તરત જ કેના દ્વારા સ્કેન કરીને પેમેન્ટ કરી શકી છીએ એ આપણા માટે ખુબ જ ફાયદા છે તો તમારો ઓનલાઈન પેમેન્ટ ન અનુભવ જણાવશું
હમ્મ અમારો ઓનલાઈન પેમેન્ટ નો અનુભવ તો સારો જ રહ્યો છે જેટલી એ વાત ઓનલાઇન પેમેન્ટ કરું છુ કોઈ પણ પ્રોબ્લમ આવતી નથી જેટલી ઇમર્જન્સી સ કે પછી હવે તો મેં કેશ પણ રાખવાનું બંધ કરી દીધું છે રોકડ રાખતો જ નહી મોસ્ટલી પેમેન્ટ હૂ હવે ઓનલાઈન પર જ નાખી દીધી છે જેના કારણે ઓનલાઈન પેમેન્ટ કરવાના કારણે મારે હવે કેશ જેમ કે વોલેટ રાખવી પડતી નથી અને મે હું ફ્રી ફીલ કરી શકું છું
હા બિલકુલ સાચી વાત છે તને કે આજે બોલેટ રાખી શકીએ નહી એટલે આપડું પૈસા ચોરાવાનો તો ભય જ દૂર થઈ જાય અને જો કે આજે આપડે કઈ પણ વસ્તુ નો હિસાબ રાખવો હોય તો ખૂબ જ સડતાથી રાખી શકે શ જા કે આપડે પેલા કેવું જમાનામાં આપડે ક પણ વસ્તુ નામ તેમ લીધું હોય
તો આપણે તેનો આપણે હિસાબ લખવા માટે બુક રાખવી પડતી સાથે કે આપણે આટલા પૈસા આપડે અહિયાં આટલા ખરીચ્યા છે બીજા હજજ એવું થતું હતું આગળ પરંતુ આજે એવું નથી કારણ કે ડિજિટલ આપણેે જો પેમેન્ટ કરીએ તો આપણને ત્યાં જ બતાવી દેશે કે તમે આટલું પેમેન્ટ આટલી દુકાનમાં કર્યું છે તો એ હિસાબ રાખવાનું આપણા માટે ખુબ જ સરળતા સરળ થઈ ગઈ અને એ આપણા માટે એક ફાયદો છે એવું લાગે છે તમાર શું છે એ
હમ્મ તમારી વાત લીધું થાય છે હવે ઓનલાઈન કે કેટલાય મતલબ એપોના દ્વારા સમરાઈ ફોર્મમાં આપણે પેમેન્ટ જોઈ શકીએ છીએ
હેલો
હમ્મ, તો કેટલાય ફોર્મ આપડે સમરાઈ કેટલાય ફોર્મમાં આપડે પેમેન્ટ સમરાઈઝ જોઈ શકીએ છીએ. તો હમણાં આપણે મતલબ કોઈ બી પેમેન્ટ ક્યાંક કઈ જગ્યા કેટલું પેમેન્ટ ગયું છે એ પણ જોઈ શકીએ. જેના કેટલાય ફાયદા એ છે.
હા, બિલકુલ સાચી વાતને હવે કેવું કે પેમેન્ટ માં ઘણી બધી એપ્લિકેશ જે કે ભીમ મારી યુ પી આઈ હા નામ પે હા ફેન પે ઘણી બધી એપ્લિકેશન છે પરંતુ આજે ઘણી બધી એપ્લિકેશન ના ઘણા બધા મળી રહ્યા છે જેમકે આપડે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણને ઘણા ખરા પૈસા કેશ બેક મળી જાય છે ને આજે તો હા, ઝોમેટો સ્વિગી ને એમાં પણ એવું થઈ ગયું છે કે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો તમારે કેય ને કે વીસ ત્રીસ રૂપિયા મલી જાએ. એટલે કેશ ઓન કેશ ઓન ડિલિવરી કા તો તીસ ચાલીસ રૂપિયા ઓછા આવે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરે તોજ
તમારી વાત એકદમ સાચી છે. હવે ઓનલાઈન પેમેન્ટના કારણે આપડે છૂટા પણ રાખવાની જરૂર પડતી ન થી જેમકે આપણું પેમેન્ટ થયું હોય સડસઠ રૂપિયા તો પછી આપડે પછી એના માટે છુટ્ટા કરાવાની કેવી પણ સગવડ કે અગવડતી નથી. આપડે ઓનલાઈન દ્વારા સીધે સીધું પેમેન્ટ કરી શકીએ છીએ જેટલા રૂપિયાનું હોય એટલા રૂપિયાનું.
હા, બિલકુલ સાચી વાત ને આજે કેસ રાખવો એ ખુબ જ ભયજનક થયું છે કારણ કે જો આપડે ગેસ રાખીએ તો મોસ્ટલી ઓફ લૂંટવાના ચાન્સ ખુબ જ વધી ગયા છે. તમારું શું માનવું છે?
તમારી વાત તો સાચી છે પરંતુ આજે જેમ કે ઓનલાઈન પેમેન્ટના જમાનામાં ઓનલાઈન સ્કેમો પણ થવા લાગ્યા છે. જેના કારણે કોઈ પણ કોઈ પણ એક મિસ્ટેકના કારણે આપડું બેંક ખાલી થઈ શકે છે. તો આવી મુશ્કેલોથી આપડણે બચી રહેવું જોઈએ.
હા, બિલકુલ સાચી વાત તમે કીધું એ પ્રમાણે આજે ઘણા બધા સ્કેમો ચાલી રહ્યા છે જેમકે ઓનલાઈન ઓ ટી પી મોકલે છે અને ઓનલાઈન ઓ ટી પી લેય છે ઓ ટી પી આપીએ આપડે એટલે તરત આપડા બેંક અકાઉન્ટ ખાલી થાય જાય છે. તો એક આપડા માટે ગેરફાયદો છે કે ઓનલાઈન પેમેન્ટનો.
હમ્મ. આપડે જેમકે જોઈએ તો ઓનલાઈન પેમેન્ટની તો વાત બરોબર છે પરંતુ એમાં કેટલી એપ પો છે જેમાંથી અમુક જ ટ્રસ્ટે છે જેમકે મારી ફેવરેટ એપ છે તો ભીમ છે ભીમ ભીમ ભીમ, નાવી, ગૂગલ પે, ફોન પે એવી અનેક માંથી આપડી એક ફેવરેટ એપ ચૂસ કરી તે જ યુઝ કરવા જોઈએ અનેક એપો પણ વાપરી શકીએ છીએ. પરંતુ તેના કારણે સ્કેમ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. અને ઓનલાઈન પેમેન્ટ તો માટે આજે લોકો યુ પી આઈ આઈ ડી નો ઉપયોગ કરે છે. યુ પી આઈ આઈ ડી હરેક વ્યક્તિ માટે અલગ હોય છે. જેના કારણે તેના પર આપડે પેમેન્ટ કરી શકી છીએ.
બિલકુલ સાચી વાત છે. આજે તમે કીધુંને ઘણા બધા એપ્લિકેશન હા છે. આજે નાના નાના છોકરાઓ જેવા કે ફેમ્પે યુઝ કરી રહ્યા છે. અમારા પણ અહ અમારા પણ એક છે જે અમારા ઉપર રહે છે એ લોઈક અને નામ છે. એ એ લોકો બધા ફેમપે યુઝ કરે છે. કેમ કે તે લોકો બે હજાર આઠ વાળા છે તે લોકોને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ફેમ્પેનો જ ઉપયોગ કરવા છે.
નહીં એ વ્યક્તિ નું નામ શું કીધું કોણ ફેમ્પે યુઝ કરે છે?
એક અમારા ફ્રેન્ડ છે લય નામનો એક વ્યક્તિ છે જે ફેમ્પે યુઝ કરે છે કારણ કે તે લોકના વર્ષ જ એટલા પૂરતા ન હોય કે તે લોકો ગૂગલ પે, ભીમ પે અથવા કોઈ પણ અ પે નો યુઝ કરી શકે એટલે માત્ર ને માત્ર એ લોકો આપડે ફેન પે જ યુઝ કરવા પડે છે એવું લાગે છે મને
હા એ વાત બી તમારી સાચી છે. એમાં કેવું હોય કે ફેમ્પે યુઝ કરી શકે છે પરંતુ એવી કેટલીક એપ હોય જેમ કે ફેમ્પે પણ ગવર્મેન્ટ દ્વારા ટસ્ટેડ એપ નથી. તેમાં સ્કેમ થવાના ચાન્સીસ પણ આજના જમાનામાં વધી રહ્યા છે.
હા પરંતુ એવા નાના બાળક માટે તો કેવાય ને કે બીજી એપ્લિકેશન તો નય મળી શકે એટલે ફેમ્પે એ લોકો માટે તો બેસ્ટ છે એવું મને લાગે છે. કેમ કે એ લોકો ફેમ્પેનો જ યુઝ કરવા જોઈએ ફેમ્પે થી ગૂગલ પે પર નય આવવું જોઈએ કેમ કે ગૂગલ પે પર એ લોકો નાના બાળકો હસે તો ઘણી બધી તકલીફો પડશે આગળ જતા એવું મને તો લાગે છે.
એ વાત બી તમારી સાચી છે. અગર એવા લોકોને ગૂગલ પે પર લાવવામાં આવે તો એ લોકો ખબર ના પડતા શું ખબર સો રૂપિયા ની જગ્યા એક લાખ રૂપિયા નાખી દીધા તો પછી સ્કેમ થવાના ચાન્સીસ પણ એવામાં વધી શકે છે. અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા આજે આપણેે કોઈ બી વસ્તુનું પેમેન્ટ પહેલાથી જ કરી શકીએ છીએ. અને દૂર થીએ કરી શકીએ છીએ જેના કારણે આજે સમયનો બચાવ થઈ રહ્યો છે.
હા બિલકુલ સાચી વાત. હા તેજ વ્યક્- વ્યક્તિ એ એક વાર શું કર્યું હતું કે અ એના મમ્મીના ફોન માંથી કોઈક વ્યક્તિને પચાસ હજાર જેટલા અ પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે એ એ લોકો નો કોઈ ઓળખીતા માં જ કર્યા હતા એટલે એ લોકોને પૈસા રિટર્ન થઈ ગયા. પણ તે છતાં તે વ્યક્તિ એટલો ગાંડો હતો કે પચાસ હજાર જેટલી મોટી રકમ જો ગૂગલ પે કરી દે કોઈને પણ જોવા જાણવા વગર પછી એ સારું નો કેહેવાય એટલે ઓનલાઈન પેમેન્ટ એટલું પણ સારું નથી. જો નાના બાળકો તો તેનો યુઝ કરે મેં કીધું એ પ્રમાણે તો એ આપણા માટે ખુબ જ આફતજનક છે એવું લાગે છે.
તમારી વાત સાચી છે એવું મારા હાથે બી થેલું હતું. કે એક પોયરા એ મને કીધું કે મને સો રૂપિયા કર એમ. તો મારા માં પેમેન્ટ આવી ગયું. તો મે તેના પર સો પર સો ની જગ્યાએ તેમાં લખેલા હતા એક લાખ તો ભૂલ થી મે કરી જ દેવાનો હતો એને પરંતુ તે એક લાખ ની જગ્યા પછી મેં જોયું કે આ તો કંઈ અલગ જ છે પછી મેં ત્યાં અટકી ગયો અને તે છોકરાને પછી મેં પોલીસ મા આપી દીધું હતું.
હા બિલકુલ સાચી વાત છે તો આજે ઓનલાઈન પેમેન્ટ અને યુ પી આઈ એ આપણા માટે ખુબ જ ઉપયોગી બન્યું સે અને આગળ પણ આપણે આ નો જ ઉપયોગ તો થાય તેટલું સારી રીતે તો આપણા માટે સારું છે નહી તો આપણે માટે ખતરાજનક બની શકે છે આપણ ને
હા એવી જ રીતના આપણે આગળ પણ વાત કરતા રહીશું.
ભલે ભલે ભલે એ હા.